હલો કઈ નહી તમે
કઈ જમવાનું જમી લીધુ
હા, તમે?
હા જમીલીધુ હો
હમ હા ને
શું શું કરાવ્યું કોલેજમાં?
કઈ નઈ લેક્ચર ભર્યા અને પછી આવતો રહ્યો
બસ. કેટલા કેટલા વાગયા હુધી ને લેક્ચર છે?
હમ તો હતું એક લેક્ચર પછી ભર્યા જ નહી લેકચર જ ના હતા
અચ્છા અમાર પણ એવું જ થયું
એવું
હા અમારે હે એક બે લેક્ચર લીધા પછી લેક્ચર જ નહી સર ગયા કે હવે એમ કે તમારા લેકચર નહી ચલહે તમે એમકે ઘેર જઈ શકશો
હા એવું થયું હે
હા
હા
બીજુ કઈ?
હ બોલો ની તમે
હા ઘર બાજુ કેવુંક ચાલે? ચાલતો છે હા
ચોમાસો આવ્યો એટલે તો ખબર જ નઈ વાનું ને એવું બધું
હા ઘેર તો
હા ગામડામાં તો ખબર જ નઈ પેલું હું બળદ એવું નહી ટ્રેક્ટર તો વધારે ને હોય યુઝ થઈને આવે
નહી ન ન એટલે થોડી થોડી બાજુ થાય આમ બાકી બળદ ગાડા ને એવુ બસ ચાલ્યા કરે ખેતી કરે તો
એલા હવે
શું કે
બોલ ને તું હું કેતો હતો?
તમારે ગયો છે
હા રોપાઈ ગીયો એ બધું. મમ્મી કેતી હતી તે દિવસ બધા એમ કે રોપાઈ ગયો ને આવો વરસાદ આવો તો ધોવાઈ ગયો બધ
હમ્મ તમારી બાજુ તો નદી નદી હૌ નજીક એટલે બધું થવાય હોજાય કે કા
હા વરસાદ આવે એટલે બહુ પાની આવી જાય એટલે ધોવાય જાય.
હમ્મ હમ્મ એવું. તમારા બાજુને કે
હા પૂલને રસતો હો બલો્ક થઈ ગયો વધારે રસ્તો ડુંગર હતો કે ની એ ઉપર થી બધું માટી ઢીલી જેવી થઈ ગયેલી ને એટલે ઉત્પત્તિ બધું રસ્ રસ્તા પર આવી ગયેલું એટલે પછી બધો રસ્તો બ્લોક થઈ ગયેલું, ને આ હવે જુ ખબર હ પેલું અગાડિયા હતું ને ત્યાં ત્યાં પેલું લાઈટ નો ખાંભલો પડી ગયેલો એટલે બહુ તકલીફ થતી હતી. આવ્ વવા જવામાં.
આવા જવામાં બો તકલીફ પડી અને
હા.
અને એવું તો ચોમાસામાં તો થાય જ કરે ગામડાનો વિસ્તાર એટલે જરાક તો એકજૅસ કરવો જ પડે.
હા પણ ગામડામાં શાંતિ મલે એ ક્યાંય નથી હે.
હમ્મ એ તો છે જ આ બાજુ સ શહેર બધું કરતા થોડુંક સારું છે વાતાવરણ થી માંગને બધું જ.
હમ્મ.
બીજું હું ઘરે તમારી પાછુ ખેતી વા
હા તે દિવસે આમે ગેલા તુવેર વાવવા ત વાઈવી ને હવે તો ઊંઘેલી છે બહુ મોટી થઈ ગયેલી હવે.
બસ તુવેર જ કરે કે બીજું હો કય?
હા બો બધું નઈ કરે તુંવેર અળદ ની દાળ ને બીજું પેલી રે હું આવે તે.
હા તમારા પાસે નાગલી ને આવું કરે કે ની
હા નાગલી નાગલી ને એવું બધું કરે ડાગલે અમારે ને એક મો ટી જગ્યા ખાલી છે ને, તા વાવેલી છે.
અચ્છા એ તામણા રોપે જ કે પછી એ ક્યારે રોપ હા
એ તો હવે પેલા પેલું એતો એ કચરો હોય ને એનાથી આગ થી બધું આ કરી નાખે. પછી પ્રદુપ્તિ જેવી, હે
સગાવી દે એમ બધું કચરો?
હા હા પછી એના પર એ નાગલી ની પેલી દાના જેવા આવે ને એ નાખી દેય પછી એ બધું સરખું કરી દે પેલું હું આવે તે એનાથી ને પછી એ મોટી થાય ને એટલે એક બે મહના થાય પછી જ્યાં રોપવાની હોય ને ત્યાં બધું કે પેલી કોદાળી આવે તે
હ, હ.
દાડીયા આવેને, બધું ખોદી નાખે હે પેલું કોઈ એટલે, એ કચરો હોય ને એ બધું ઉખેડી નાખે ને બધું સાફ કરી નાખે એમ. પસી, જો, કોદળેથી ખોદી નાખીએ ને પછી રોપે એમ નાખી દઈએ
એટલે પાછું પછી નિંધનની કરવી પડે એમને?
હા, એટલે વ, પછી વધારે કચરો ની થાય એમ
અચ્છા, એટલે માનેને કે, એક વાર મહેનત કયરી તો પછી આરામથી ખાલી પાક લેવાનો છે એમ
હા, પછી, એમાં ખાતર હો ની લાગે ને, કઈ ની લાગે એમજ પસી જયારે પાકી જાય ને, પસી ડુંગર ઉપર તો કેવું યાર, પેલા પક્ષી મોરને એવા બધા આવે જ ને એ, એ ખાઈ જાય એટલું જ, પછી કઈ નઈ થાય નુકસાન એનાથી એમ પછી જ્યારે પાકી જાય ને, પછી પેલા, લઈ જવાના એમ એ કાપી લે, લેવાનીને પુ મૂકી દેવાની પછી કઈ નઈ
પાછું કરવાનું
હે!
બીજા વર્ષે હોય એમાં જ
હા એટલે, એમાં જ, છેમ રીતે
દર વર્ષે પાક લઈ લેવો છ? મતલબ, સરખુ કે પછ
ની એટલે એટલે દર વર્ષે અમે, એમાં નાગલી જેવા નથી રહેતા એમ અલગ અલગ તુવેર, અમુક વેરા અડદ, ને પછી અમુક વારે હ, મ, કઈ ભી એમ રોપી દઈએ એમ કઠોર જેવું.
હા, એટલે દર વખતે મતલબ અલગ અલગ પાક લઈ ગય એટલે પછી. એટલું બધું
તો પછી એની ફરજુગતા નઇ ઘટી જાય એમ
ડાંગર ઉભેતો એ કેવું
ડાંગર તો, પે, પેલા તો, એટલે આ ને આધુનિક જમાનામાં તો ખબરછ્ને બધી જગ્યાએ નાના ટેક્ટર નૈનૈ, ટેસ્ટરને એવા જ યુઝ થાય, એ એક માનસ જેવો તો એનો, યુઝ કરેલું પેલાના જમાનામાં જૂની એ રીતે, એટલે એમાં કેવું, કે પેલા તો એટલે ચોમાસા, જેવો આવેને એટલે પેલું, ભાત આાવે તે! ત્યાં તું
એ વધારે થાય એમએ લાવે તો વધારે હું ગે પછી કીધુંને એને ગલીનું તે કે કચરો લાવીને હગાવી દેય. એટલે પશે એમ. એવું કરેને એમાં પછી ભાત નાખી દેય. હે!
હ!
ભા ભાત નાખે વરસાદ આવવાનો સમય તો પછી વરસાદ આવે. પછી ઊંઘી આવે મોટું થાય એટલે એટલે મીડિયમ જેવો આવે ને એટલે જે ખેત ખેતર હોય ને એમાં ટેક્ટર થી ખેડી કાઢે. ને પછી એમાં વધારે પાને વે આવે એટલે
કાદવ જેવો થઈ જાય એટલે અંદર હાથ જાય ને એટલું કરી નાખીએ વધારે હોય ને માપ ને દેવો. પછી એમાં ભાત એ પેલા તો પેલું કચરો હગાવેલો એના પરજ નાખેલો ને તે ઉખેડે પછી ને એ ઉખેડીને લા ને પછી એમાં લાઈનમાં જ બધા રોપતા જાય એવા કરે.
ને એવું એટલે મતલબ એટલે મશીનરી નો ઉપયોગ નઈ થાય ક્યારે
હા એટલે ખાલી ખેડવામાં ને એવું ટેક્ટર નો યુઝ થાય ને તો અમુક લોકો છે ને એટલે જુના એટલે દાદા લો કો એવા એ યુજ કરે અમુક. પણ મોસ્ટ ઓફ ધ ટેક્ટર ને એવા જ યુઝ થતા હશે.
અચ્છા એટલે થોડુંક ટેકનોલોજી ને મતલબ જન જનરેશન પ્રમાણે ચાલવુ પડે. થોડી ટેકનોલોજી પણ લે થોડુંક બરાબર. બીજું હુ હું તે.
શું કેય?
બીજું મન કઈ કઈ કરે
બીજું તો હવે તો પેલું ચૂના માગ કરે રે.
અચ્છા.
હ, ઉનામાં બહુ બધું રીંગણ અમુક મગ એનો પાક લેય. ને શાકભાજી એવું બધું કરે એમ કાકડી ને એવી
અચ્છા. એટલે એમાં પછી એવું જ ખરે કે પછી એમાં ખાતરને એવો કઈ ઉપયોગ
હા એનો એમાં ને એવું શિયાળામાં જેવું કરે ને એટલે નદીનુ પાણી લાવે કે ની મોટર નુ. પછી એમાં ખાતર ને એવું નાખે ને ઉનાળમાં લગન ને એવા થાય ને એટલે ત્યારે ની સીજન વધારે કાકડી વાવે
કાકડી ને પછી રીંગણા અને બટાકા તો વેચાતા અમારા બાજુ બટાકા નથી નથી થતા એટલે રીંગણને કા કાકડી મોસ્ટઓફલી થતી છે ને પછી સેડી સેડી થાય
એવું હ મારે બાજુ તો ચોમાસામાં તો જેવું તમે કરે એવું જે અમારા અમારા બાજુમાં પાણી મળે રહી એટલે અમારે બાજુ વધારે જવું ઘરે ચોમાસામાં ભાત બાત ભાત કાઢી લે પછી શક્કરિયા રોપે કાઢી લે પછી બીજુ ગઈ લાખે એમ કરીને કર્યા જ કરે એમ કેમ કે પાણી પુરતો મલી રહેે એટલે પછી એથી ચાલુ રહે અમારા બાજુ તો એટલે અમારી પાસે તો ના આવે એટલે ચાલે છે તમને તો નદી હોય નજીક એટલે તમને હારું પડતું હોય કા
હા બહું સારું પડે રે મોટર નાખીએ પેલે હું સરકાર લી
હા હા હા સોલાર સબસીડી ને
હા એ એ મોસ્ટ ઓફલી બધાને ઘેરે છે એમ તો એય યુઝ કરે એટલે ખેતી થાય એમ પછી બાર કમાવા ની જાય બધા ખેતી પર જ આધાર રાખે
મારા મારે તો બહુ સારું રે
હા ને નદીમાં ચોવીસ કે ત્રણસો પાસઠ દિવસ પાણી હોય જ એમ વરસ દરમિયાન ઘટે ની એટલે ક્યારે બી પાક લઈ હકાય એમ
હમ તો તો બઉ હારું તમને કઉ નદી હોય નજીક એટલે તમને યોજનાઓને હવે મળતી જ રેતી હે કે